કેમ.
હલો.
કેમ છો.
મજામાં એકદમ તમે કેમ છો.
હા એકદમ મજામાં તમારા ગામડામાં કેવું ચાલુ રહે છે બધું બરાબર.
હાલમાં તો એકદમ મજા આવી રહી છે ગામડામાં વાતાવરણ પણ ઠંડીનું છું એટલે ખુબ જ મજા આવી રહી છે કેમ છો સિટીમાં કેવું છે રહેણી કરણી.
સિટીમાં તો તમે જાણતા છો કે સિટીમાં તો ગરમી તો ખુબ લાગે છે અને બરાબર હવા પણ નથી આવતી સ્વસ્થ છે એ તો તમને ખબર જ છે ને.
હા એ તો વાત બરાબર છે અને અમે પણ ન્યુઝમાંને એમ જોઈ જ છે કે સિટીમાં રહેવા તો આપડે કોઈ પણ જોબ કરીએ તો પગારને પગાર ધોરણ તો સારું હોય છે પરંતુ ત્યાં શું છે કે જે પોલ્યુશન છે તે ખૂબ જ વધારે હોય છે અને ત્યાં વૃક્ષો પણ જોવા નથી મળતા એટલે અમને તો એવું લાગે છે કે અમે જે ગામડામાં રહીએ એ સારી બાબત કેણાય છે કારણ કે સિટીમાં પ્રદુષણ નું પ્રમાણ વધી રહ્યું છે પૈસા ઘણા મળી રહે પણ પૈસા હોય પણ જો આપણી સહેટ જ સારી નહીં હોય તો તે એનો કોઈ અર્થ રહેતો નથી તમારે શું કેવું તમને ગામડામાં રહેવાનું ગમે છે કે ભઈ સિટીમાં રહેવાનું ગમે છે.
તો સિટીમાં ઘણા સમયથી રહું છું પરંતુ અમારો જે મેન ગેર છે તે ગામડામાં છે અને ત્યાંથી હું દઢ વર્ષ એટલે દસ વર્ષથી જો બહાર છું શહેરમાં જ રહું છું પરંતુ શહેરમાં તો અમે રહીએ છીએ અને ત્યાં અમારે એટલે પહેલા પહેલાં બે એક વર્ષમાં અમારી હેલ્થ બગડી બગડી હતી કારણ કે શહેરનું જીવન અને ગામડાનું જીવન ખૂબ અલગ પડી જાય છે જેથી કરીને ત્યાં થોડા ઘણા વસત થવા માટેથી હમણાં પ્રોબ્લેમ થયેલો હતો પરંતુ થોડા સમય થતાં જતાં પણ તે બધા શહેરની બધા વિસ્તારોની અને ત્યાંના લોકોની બધી એ લોકો સાથે ગણી ભળી રહ્યા અને જેથી કરીને ત્યાંઆમ લાગે તો સારું પરંતુ ગામડાની મજા એમ થાય કે સરગત કઈ અલગ જ છે તો વાત ખરી પણ શહેરોમાં પણ બરાબર હવા તાજગી ના લીધે મ ઘણા બધા. અમારા પરિવાર માં બધા માને છે કે ગામડામાં રહે સારું છે પરંતુ ત્યાં એ કે સારી જોબ મળે એમ કેને અમે ત્યાં દસ વર્ષ હું ત્યાં જ રહ્યો છું અને ત્યાં અમને સારી ઈન્કમ પ્રાપ્ત થાય પરંતુ ત્યાં આમ તો ઘણી વાર હું બીમાર પણ પડયો પરંતુ અમ સારવાર ઈલા માટે દવાખાના ત્યાં નજીક છે અને અમને ખુબ એ સારવાર ત્યાં તરત મળી રહે છે. ગામડાઓમાં આમ તો તમને કેવી સારવાર મળી રહે છે બરાબર, ક્લિનિકની એવુ હોય છે નજીક.
હા તમે જે ડોક્ટર એમ જે સારવારની વાત કરીએ એ તો અમારે ત્યાં તો જે ડોક્ટરને તો એમ તો ઓછા છે છે પણ એમ ઘણી દૂર સુધી જવું પડે છે પરંતુ અમારે ત્યાં ઔષધિનો ઘણો બધો ઉપયોગ થાય છે એટલે અમે તો ઔષધિની જ ઉપયોગ કરીએ છે તેનાથી શું છે એ કુદરતી ઉપાય છે અમે જે ફૂલ ફળ અને જે બધું રોપયે છે તેમાંથી અમે દવાઓને બધું બનાવીએ છીએ પરંતુ એક વખત અમારી બાજુ બનાવ એવો બન્યો હતો કે અમે જે તળાવ માંથી પાણી મૂકીએ છીએ. તે પાણી જે નાના છોકરાઓ અને જે વડીલો હતા તેમના દ્વારા ખુબ જ દૂષિત કરવામાં આવ્યું હતું એટલે કે ત્યાં પ્લાસ્ટિક ના આવયુ તું અને અમારે જે ગામના બધા લોકો છે તે પણ ત્યાં જ પશુ પક્ષીઓને ત્યાં જ ન હળાવે છે અને એના કારણે પાણી ઘણું બધું પ્રદુષણ થયું હતું તો અમે એ માટે સરકારના અધિકારી હતી. સરકારના જે અધિકારીઓ હતા તે આવ્યા હતા અને તળાવની સાફ સફાઈ પણ કરી હતી પરંતુ એ જે સાફ સફાઈ કરી હતી તે પહેલા શું થયું હતું. અમારે જે અમે જે ખેતી કરીએ છીએ તેમાં પાણી મૂકેલું હતું તો એના કારણે અમારી ખેતીનો પૂરેપૂરો નાશ થઈ ગયો હતો અને અમને જે આવક થવી જોઈએ તેનાથી ઓછી થઈ હતી. તેથી અમને ઘણું બધું નુકસાન થયું હતું તો એ બાબત કારણ કે તમને કેવું છે, તમને જે કંપનીમાં જે તમે જાઓ છો ત્યાં તમને નિયમિત પગાર મળી રહે છે અને પગાર ધોરણ કેવું છે? સારૂ છે કે પછી કેવુંક છે?
હા તમે જે કીધો, પગાર ધોરણ તો સારું મળી રહે છે. પરંતુ અમુક વાર એ લોકો એમ જે કર્મચારીને જે સુવિધા મળવા જોઈએ આરોગ્ય સંબધી તે લોકો આપતા નથી બરાબર. જેના કારણે કર્મચારીઓ એ નોકરી કરવાનું કંટાડે છે. પરંતુ અમુક કર્મચારી કારણ કે તે લોકો ગામડાથી ઘણી દૂર આવીયા અને પછી એ જ કંપની પર આ આધાર રહ્યો. તો પછી એ કરવું જ પડે કારણ કે એમને ગામડાઓમાં બરાબર કામ નથી એટલે ગામડાઓમાં એમના પરિવાર માટે અને એમના પરિવાર માટે જરૂરિયાતો જે વસ્તુ પેલું કરવા હારુ એમને જવું તો પડે જ છે અને કોમ્પ્રોમાઈઝ પણ કરે છે. પરંતુ આ શહેરોમાં એ જ બધી કંપનીઓ પણ એ વિચારવું જોઈએ વિચારવું જોઈએ કે બધા કર્મચારીને સારી એવી સુવિધા પ્રાપ્ત થાય અને એ લોકોને સારું એ વેતન પણ પ્રાપ્ત થાય અને ઘણી એવી બધી આરોગ્ય સંબંધિત સેવા અમને મળી રહે જેથી કરીને ત્યાં આમ તો સેવા મળી રહે છે પરંતુ અમુક વાર એ લોકો એવી ગેરરીતે દર્શાવે છે અને એ લોકોએ એવું સમજવું જોઈએ. અમે પણ બધા કર્મચારી હડતાળ પર પાણી પાડી કે જેથી કરીને પોતાના વેતન ને એવું સારું મળી રહે કારણ કે કામ વધારે કરે છે વર્તર ઓછું મળે છે.
હા તમારી વાત એકદમ સાચી છે અને જો પગાર ધોરણ ની વાત કરીએ તો અમારે શું છે, અમે જે ખેતી કરીએ અમે ગામડામાં રહીએ છીએ એટલે અમે તો પરે આખો પરિવાર ખેતી પર જ નિર્ભર છે અને અમે આજુબાજુ વાળા પણ ખેતી પર જ નિર્ભર છે અને ખેતીમાં કરવામાં અમને ખુબ જ મજા પણ આવે છે. અમે પૂરી લગન થી ખેતી કરીએ છે અને અમારો હન્ડ્રેડ પર્સન્ટ એફર્ટ અમે આપીએ છીએ ખેતીમાં અને કોઈ વાર શું થાય છે કે, આપડે જે પ્રોલ્યુસન થઈ રહ્યું છે અરે જે સિટીમાં પોલ્યુશન થઈ રહ્યું છે, તેનો ધુમાડો કોઈ વાર અમારા ઘર બાજુ આવી જાય છે એટલે કે ગામડાઓમાં આવી જાય છે. તેના કારણોસર અમે જે વનસ્પતિ રોપેલી હોય છે તેના પાંદડા ખરી પડે છે. ક્યાં તો કોઈ ને કોઈ રોગ આવી જાય છે. જે વનસ્પતિઓમાં તેના કારણે અમે દવાનો છંટકાવ કરવો પડે છે. એમ તો અમે કુદરતી દવા જ વાપરીએ છીએ, પરંતુ હાલમાં જે વાતાવરણમાં ચેન્જીસ થઈ રહ્યા છે અને જે કમોસમી વરસાદ પડી રહ્યો છે. કોઈ વાર બરફ આવી રહ્યો છે. હાલમાં ઉનાળાની ઋતુ છે તો પણ અમને ઠંડી લાગી રહી છે કોઈ વાર, કોઈ વાર બપોરે તાપ લાગે છે પછી સાંજે વરસાદ પણ આવી જાય એટલે ગણે ગમે તે એવી ઋતુ થઈ રહી છે. એના કારણે અમે જે વનસ્પતિઓ રોપી છે તેમાં અમે રાસાયણિક મજબૂરન અમારે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે છે અને અમને એમ તો ટાળવું જોઈએ. રાસાયણિક ખાતર જો દવાઓનો ઉપયોગ ઓછો કરવો જોઈએ પરંતુ અમારે એ દવાનો ઉપયોગ કરવો પડે છે. અમારા પર બીજું કોઈ કારણ એટલું નથી કારણ કે જો અમે દવાનો ઉપયોગ નહીં કરશું તો, અમે ઘણી બધી મુશ્કેલીમાં મુકાઈ જશું અને અમારો પરિવાર પણ એના પર જ નિર્ભર છે એટલે અમે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ અમે શું કર્યું છે હવે જે અમારા બાળકો છે. તેમને અમે તો સિટીમાં જ મૂકવા કે સિટીમાં જ ભણવા એટલે મૂકવા માંગીએ છીએ અને અમને એવું થાય છે કે એ લોકો પણ હવે સિટીમાં જ કોઈ કંપનીમાં કયા તો કોઈ સારી પોસ્ટ પર જોબ કરે કારણ કે ખેતીમાં હવે કોઈ પણ વસ્તુ રહ્યું નથી. ખેતીના ખેતી પર નિર્ભર રહેવું એ ખૂબ જ એ જોખમી છે કારણ કે કુદરત પણ સાથ આપતા નથી. તમારે શું કેહેવું? અમારે જો કોઈ બાળકને ત્યાં સિટીમાં મુૂકવું હોય તો તમે શું એમના માટે માર્ગદર્શન આપશો?
બાળકોને સિટીમાં માંગવા મૂકવુ છે. એ ખુબ સારું પણ કેહેવાય છે કારણ કે સિટી માં આવી ઘણી બધી સારી અને ખૂબ એકદમ બધી બાળકોને સેવાઓ પૂરી પાડે જેવી બધી શાળાઓ બધી બની છે અને તેમના માટે ખૂબ વધુ શિક્ષણ સારું અને તે શારીરિક અને સારી રીતે પણ એ લોકો ખૂબ એ સેવા આપે છે, પાણી સ્વસ્થ હોય છે અને ત્યાં એવું જમવાનું પણ સારી રીતે એમને આપે છે. જેથી કરીને શહેર ગામડાઓ કરતા શહેરમાં જો બાળકોને તમે ભણવા માટે મુ કો એમના માટે ખુબ સારું છે અને ત્યાં સારું શિક્ષણ પ્રાપ્ત કરાવે છે અને શિક્ષણ પણ એ ઘણા બધા કોલી એટલે કોલીફીકેશન વાળા હોય છે. જેથી કરીને તેમને ઘણો બધું આવડતું હોય અને તેમને સારી રીતે શીખવે પરંતુ ગામડામાં અમુક તમે કો તમે કીધું તે પ્રમાણે ગામડામાં અમુક કે પછી તમા ગામડામાં શિક્ષણની સેવા કેવી છે? સારી છે કે પછી શિક્ષણ બરાબર છે કે નથી?
અમારે અયા શિક્ષણ ની સેવા તો સારી છે, એમ તો સરકાર દ્વારા બમણા જે અધિકારીઓ નિમણૂક કરવા હોય જેથી શિક્ષકો અમને સારા માર્ગદર્શન આપે છે અને શાળા બાળકોમાં જે જાય છે, તેમને પણ સારું ભણાવે છે અને અમારે શિયાળા ને ઉનાળા જેવી ઋતુઓમાં કોઈ ટપ્લિક રહેતી નથી નથી અમારા બાળકો શાંતિથી જે સ્કૂલ પણ ગયા છે, ભણી પણ આવે છે અને નવું નવું ઘર આવીને શીખે પણ છે અને સ્કૂલ માંથી પ્રવાસ માં પણ લઈ જવામાં આવે છે. શહેરટ પણ લઈ જવામાં આવ્યા છે. હાલમાં પણ અમે જે જમ્મુ કાશ્મીર ફરીને આવ્યા છીએ અને અમારા બાળકો પણ ખુશ છે. પરતુ પરંતુ અમારા બાજુ એક મોટી પ્રોબ્લેમ એ છે કે, જયારે ચોમાસાની ઋતુ હોય છે ત્યારે ઘણો બધો વરસાદ પડે છે. એના કારણોસર જે અમારા બાજુ રસ્તાઓને જે બનાવેલું હોય છે, પુલ ને તે તૂટી જવાનું ભય રહેલું હોય છે એટલે અમને બાળકોને સ્કૂલમાં મોકલતા પહેલા ઘણું બધું વિચારવું પડે છે. અને અમે એમ તો સરકારની માંગણી કરીએ છીએ કે પુલને રસ્તાને પાકા બનાવી આપે અને અમને બનાવ્યા પણ છે પણ અમુક અમુક વિસ્તારો પછાત જે ગામના પછાત વિસ્તારો છે. તેમાં ઘણી બધી પ્રોબ્લેમ છે એટલે કે ઘણી બધી ભૂલો છે પરંતુ હાલમાં જે અમે સરપંચ જે અમારી ચૂંટણી હતી તેમાં અમને પણ જે નિમ્યા છે અને સરપંચ પણ અમારા ફડિયાના જ છે એટલે અમે સરપંચને પણ અરજી કરી છે અને એ લોકો અરજી કરે અને જે રસ્તા અને સારું બને એવી અમે આશા રાખીએ છે. તમારે ત્યાં કેવું છે? તમારે ત્યાં સ્કૂલમાં કેવું છે એટલે ભણાવવાનું એવું કેવું છે? સારું હોય છે. કે પછી કેમ
અમારેંયા તો સ્કૂલમાં તો બરાબર ભણવાનું હોય છે અને ખુબ સારી રીતે ભણાવે છે અને કોઈ પણ રજાને એવું પાડવાનું હોય તો એમને પહેલાથી જણાવું પડે છે કેમ એટલે શું કારણ છે? તે પ્રમાણે એટલે શું કારણ છે, બાળક કેમ નહી આવે છે? તે લોકોને પેલા જણાવવું પડે છે અને ખુબ સ્ટ્રિક્ટ છે. કારણ કે શિક્ષણ પહેલા બાળકોને પ્રાપ્ત હરખૂ પહેલું પગથિયું છે અને સારું એવું છે કારણ કે બાળકોને ભણવાનું આપણે પહેલું પ્રાયોરિટી છે જેથી કરીને એ લોકોને સારું શિક્ષણ મળે. એ પ્રમાણે આપણું તો જોવા જ જોઈએ અને તો મારા ગામડામાં આમ શિક્ષણ તો સારું મળી જ રહે છે પરંતુ તમારા ગામડામાં બધું પાણીની સુવિધા મળી રહે છે, કે પછી ના મળી રહે?
અમારે અહીં પાણીની સુવિધા તો પૂરેપૂરી મળી રહે છે કારણ કે ચોમાસાનું જે પાણી હોય છે, તેનું અમે સ્ટોર કરીને રાખીએ છીએ અને આખું વર્ષ માટે ચલાવીએ છીએ. અમે શું કરેલું છે કે, અમારેં ઘણા બધા કુવા ખોદવામાં આવે છે. જોકે શહેરોમાં તો તમને કુવા એટલે શું તે ખબર નહી હશે. કારણ કે શહેરોમાં કુવાને એવું હોતું નથી પરંતુ અમારે અયા છે ને કુવાને ઘણા બધા ખોદવામાં આવયુ છે. એટલે કે ફરીએ મોહલ્લે મહોલ્લે એમ કુવાની સગવડ છે એટલે અમારે ત્યાં તો કોઈ પાણીની અછત રહેતી નથી પરંતુ કોઈ વાર શું થાય છે. ગરમી વધુ પડે તો કુવા પણ સુકાઈ જાય છે ત્યારે અમે ના નહેરનો પાણીનો ઉપયોગ કરીએ છીએ અને જો નહેરનું પાણી નહીં આવે તો અમે ઘણી બધી મુશ્કેલીઓમાં મુકાઈ જઈએ છીએ એટલે પાણીની થોડી ઘણી તકલીફ તો રહે જ છે પણ અમે ચાલીએ છીએ ને અમારે અહીંયા તળાવ પણ છે એટલે અમે તળાવમાં ઘણું બધું પાણી સ્ટોર થઈ જાય છીએ. જયારે નહેરમાં પાણી આવે છે ત્યારે પણ અ તળાવમાં થોડું ઘણું પાણી મૂકી દયે છે એટલે અમારી ત્યાં તો એકદમ સારી સુવિધા છે અને ચાલી રહ્યા કરે છે અને કોઈ વાર હવે જે મોસમના પલટાવાના લીધે વરસાદ નહીં આવ્યો તો અમે ઘણી બધી મુશ્કેલી માં મુકાઈ જાયીએ છે. તમારે શું છે? તમારી ત્યાં પાણીની સગવડ કેવીક હોય છે?
અમારે પાણી ની સગવડતા સારી મળી રહે છે અને ફિલ્ટર મળે છે તમે જાણો છો શહેરોમાં બધા, લોકો લોકો ફિલ્ટર જ પાણી પીએ છે જેથી કરીને અમારે પાણીની સેવાઓ તો મળી રહેહી છે, ને પણ પાણી અમારે વેચાતું લેવું પડે છે, ગામડાઓમાં જેવું નહી કે પાણી આપણને કુદરતી સ્વરૂપ મળી આવે છે. સારું તમારી સાથે ગામડાઓની વાતચીત કરવા બદલ ખુબ ખુબ આભાર તમારો.
હા ચાલો મને પણ ગમ્યું તમારી સાથે શહેરોની વાત કરવામાં.
હા મળીએ.